આવી ર‌ઇ છે તો મારા આવી રે આવી મારો આવાજ તો આજે આપડે વાત કરવાના છી મરઘા પાલન વિશે તો આપડે જાણી લકીએ છીએ કે આપણેે ગામમાં ખુબ જ મરઘાનો છે થઈ રહ્યો છે હમણાં તો અમને જાણી રહ્યા છેીએ કે આમાં આજે અમે તમને મ વાત કરવામાં અંગે છે તમે સાંભળવા માટે રાજી છો હા હ તો આજે તમારે એ ગામ અમારા ગામમાંની વાત કે આજે અમારા ગામમાં એક મરઘા હા મરઘા પાલન ખોલેલું છે જેમાં એ લોકો મરઘી લાવીને ખુબ જ પૈસા ય છે જે શું કરે છે આવે છે તે મરઘી ને મરઘી ના બચ્ચા ને એમાં એ લોકો દવા આપીને તે મરઘી ને ઉછેરે છે અને મરઘીના બીજા ઘણા મે ઘણા બધા બચ્ચા થાય છે જેથી કરીને મરઘી ખુબ જ ઉપયોગ એ લોકોને એ લોકોને પૈસા મળશે મરઘીથી આપ અ
છે જેમ કે, બોલો કે એવા બધા અ હોય છે, અને માટે, આપડે હ ફાર્મ ખોલવા માટે આપડે અ સ આપડે ઉપર અરજી કરવી પડે કે હા, અહીંયા ફાર્મ ખોલવાના છે અને સાનું ખોલવાના તે પણ આપણે કેવું છે ત આપણે અમે અમારા ઘરે છે, બોઈલર મરઘીનું ફાર્મ છે, અને અમે ખોલ્યું છે અને, તે માટે અમે ઉપર અરજી કરી હતી અ હમણાં સુધી અમારા આમ દસ ક વધારે પંદર જેવા છે, અને અમને નફો વધારે મળ્યો છે, તમારે શું કેવું?
હા, તમારી વાત એકદમ બરાબર છે અમણાં ઘણા બધા લોકો મરઘા પાલન ખોલી રહ્યા છે જેમાં વધુ વધુ ઓછી મહેનતને વધુ આવક મળે છે જેથી કરીને અમણા ઘણા લોકો મરઘા ફાર્મ ખોલી રહ્યા છે તેમાં શું કરવાનું છે જો ખાલી તમે મર ઘી લાવો અને તે એક ખાલી જગ્યા શોધો તેમાં તમે એક ઝૂંપડું બા તેમાં પોટ્રી ફાર્મ બનાવો તેમાં તમે આ મરઘી માટે દવા લાવો અને દાણા ખાવા માટે દાણા ને એવું લાવો તો તમને મરઘી એમાંથી ખાઈને ખુબ જ તમે દવા આપો તે મરઘી વાળા જ એ કો નટ્રાક્ટર હોય છે જે મર્ગી એ આપી પણ જાય છે અને દવા પણ આપી જાય છે બધું જ એ લોકો જ કરે છે તમારે ખાલી તેમને દવામાં આપીને એમનું રક્ષણ કરવાનું હોય છે. અને તે કર કરવાથી મોરઘી મોટી થાય પછી એ લોકો તેમને વજન કરીને એ લોકો લઈ જાય છે અને તમને તેના પૈસા જાય છે તો તમે મર મરઘી સારી હોયને સારું વજન હોય તો તેમને તેમાંથી ઘણા બધા પૈસા પણ મળી શકે છે એ કામ છે એ માટે ઘણા લોકો હમણાં મરઘા પાલન વિશે ખુબ જ ઘણી બધી માહિતી જાણી રહ્યા છે. અને મરઘી મરઘા પાલન ખુલી રહ્યા છે હમણાં જ અમારા ગામમાં એક જણ એક વ્યક્તિએ મરઘા પાલન ખોયલું હતું ત્યાં એ લોકોએ કઈ કશું જ નથી કર્યુ ખાલી જગ્યા ત્યાં એ લોકોએ પૂરતી જગ્યા શોધીને બઢું અંડર મર માટે રહેવાનું શરૂ કર્યું. અને પછી એ લોકો એક કોન્ટ્રાક્ટર ને પકડયો ને તે મરઘી પણ આપી જાય છે દવા પણ આપી જાય છે ખાવાનું પણ આપી જાય છે તે દવા અને ખાવાનું આપી તે મરઘી લોકને એ લોકો રક્ષણ જ કરે છે અને તે લોકો ખુબ જ ઘણા પૈસા અમણા કમાઈ રહ્યા છે. જેથી કરીને એ લોકો અલગ અલગ પ્રકારની મરઘી પણ વેચે છે જેમ કે બોઈલર છે દેશી છે બીજી આ પોલ્ટ્રી ફાર્મ વાળી મરઘી છે ઘણી બધી મરઘીઓ વિવિધ પ્રકારની મરઘીઓ વેચે છે. અને તેમના ઈંડા પણ અમને ખુબ જ મોંઘા થઇ ગયા છે મરઘી ના ઈંડા પાંચ સાત રૂપિયા નો હમણાં મળે છે દેશી ના તો દસ ખણ રૂપિયા ના બી જ થઈ ગયા છે. તમે જાણો છો કે મરઘી અમણે ખુબ જ મહત્વની છે. જેથી કરીને આપણને મરઘીથી પ્રોટીન પણ મલે છે. તમારું શું કેવાય આટનું
હા અમારે તમે કીધુ તેમ જ આમણે દેશી અને બોઈલર બે ચાલે છે પણ વધારે પડતા લોકો દેશીજ ખાઇ જે વધારે પડતા કરે છે કેમ કે તે કે અ બીમારી કોઈ વ્યક્તિ ન હોય બીમારી હોય કે કોઈ પણ વસ્તુ હોય પણ દેશીનોો વધારે ઉપયોગ કરે છે અને અ દેશી ઈંડાઓ નોવધુ તો ચાલી રહ્યું છે હાલે અમારે ઘરે બેવ પોલ્ટ્રી ફાર્મ અને દેશી મરગાનું ફાર્મ બી છે અને અમે ઘણા બધા એવા લોકોને કીધું છે કે તમે પણ ખોલો આમાં સારું જ પડે છે અને નફો વધારે પણ મળે છે અને તે માટે તમને આ પોલ્ટ્રી ફાર્મમાં અને દેશીમાં બઉ બ ફરજ છે પણ આપણે ખોલવા માટે આપણે પેલા ઇન્વેસ્ટ કરવવી પડે છે પણ પછી આપણો નફો પણ થાય છે તમારે શું કેવું
હા માટેરે એવું જ કેવું છે કે તમારી માટે એકદમ સાચી છે કે એક વાર એમાં એક વાર શરૂ થઈ ગયા આક પછી એ બંધટી નથી અને એમાં ખુબ જ સારી આવક આપણને મળી રહે છે જેમ કે વાત કરી છે બે પ્રકારની મરઘીઓ છે જેમાં દેશી મરઘી ખુબ જ સારી એવું બધા કવા માંગે છે દેશી મરઘીમાં શું છે તે સારો પ્રોટીન આપે છે અને સ્વાદમાં પણ સારી હોય છે માટે ઘણા બધા લોકો દેશીમાંથી ખાવાનું ઈચ્છે છે મણા એક વા સ કરી છે દેશ એ ખૂબ સારી અને એ ખુબ સારી અનેને ઘણી બધી આ ટેસ્ટી છે તે કડાક હાડકા વાળી પણ છે સોફ્ટ નરમ ખડકાવાળી પણ છે તે મને હમણાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગી અને મેં ચહું છું તે
પરંતુ સહાય અત્યારના કર્મચારી પોહોચવા નથી
ઠંડીમાં હમણાં મરઘી ખાવાની ખુબ જ મજા આવે છે તો મેં માતાટ મોર્ગ ગીના આપડા ઘણા બધા સ્ત્રોતો છે પણ જો તમે સારી રીતે ઉપયોગ કરો તો ઘણા બધા સ્ત્રોત આપણને મળી છે છે હમણાં ઘણી પ્રકાર ની મળી મરઘી જે છે જે ખાવામાં અનહેલ્ધ પણ છે અને હેલ્ધ પણ છે અમે મરગીને ઈંડા પણ ઘણા બધા મળી રહ્યા છે બજારમાં એ ઈંડા ઘણા બધા મોઘા પણ છે જેમકે દેશી મરઘી ર ની વાત કરો તો તે હમણાં બજારમાં દસ વીસ રૂપિયા ના આપણને મળે છે હ એ ગવામાં ખુબ આ પોસ્ટિંગ ભયા હ છે જેથી કરીને બીમા માણસોને પણ આ માણસો તેને ખાવામાં ખુબ જ પસંદ કરે છે બીજી વાત એજ કે મરઘી ના ઈંડાએટલા આપણને પ્રોટીન નેજ આપે છે જેથી કરીને આપણેે મરઘીને ખાલી ખુબ તંદુરસ્ત અને મજબૂત પણ રહીએ છીએ તમારું શું કેવા વાતનું
તમે કેટલું તેમજ મારો ફ્રેન્ડ છે જની તેણે પણ હાલે જ હમણે એક કામ કર્યું છે અને મેં જ કીધું હતું કે તમે ફાર્મ ખોલો તમને સારું મળશે અને હા હાલે જે તેને ખોલ્યો અને નફો પણ મળ્યો અને તેના કેટના પણ ખુશ થ ત્યારે બે પણ બઉ ખુશ થ ગં અને હાલે તેમના હવે તેને હાલે તબક્ એ ખોલ્લી ઓટ પણ હવે એમણે વિચાર્યું કે મારે ઓર્ડર પટું ખોલવું જોઈએ તે માટે તેને પાંચ-છ અ કર્યા છે પોલ્ટ્રી ફાર્મનું અને અને હાલે તેણે વધારે નફો મળાવ્યો તે માટે તેણે કલ્ડી ફ્રોમનું વધારે પટતું જ હ કરી નાખ્યું છ અને હાલે મેં કીધું તેમાં તેમ તમારે શું કેવું?
હા બરાબર છે, અમે પણ ચાલી રહ્યું છે. ઘણા બધા લોકો એમનું યુઝ કરે છે અને આપડે આપણને ઘણા બધા પૈસા મળે છે પણ જો આપણે તેનો સારી રીતે ઉપયોગ કરીએ ને તો આપણને સરળ સરળ મહેનતે ઘણા બધા પૈસાનો જુગાર થઈ શકે છે. તો મારે તો એ જ કેવું કે આપડે છે ને મર્ઘી ને ઉ ઉછેર કરવા જોઈએ હમણાં ગામડામાં ઘણા લોકો મર્ઘીનો ઉછેર કરે છે પણ તે લોકો શું કરે છે કે એક મરઘી ઘરના ચોખા દાણા ખવડાવે છે અને ટોપલા નીચે જેના કરતા તો મારે એક એ સારું છે કે મરઘી આપડે કોઈ પોલ્ટ્રી ફાર્મમાં એટલે સારી જગ્યા રહીને પાછી કોઈ કુતરા કુતરા
રક્ષણ કરવું જોઈએ અને રક્ષણ કરીને પ તેમને આપડે સારી રીતે સારવાર આપીએ તો આપણને એ મરઘી ખુબ જ ઘણા પણ પૈસા આપ શકસે. મેં કીધું તું આ લોકો ન રક્ષણ જ કરવું જોઈએ બિજુ કાય ના એ પૈસા ને આપણે આ એક માણસ રાક્સ-રક્ષણ માટે પણ જોઈએ.. એવું મારું તા કેવું છે, તમાર શું કેવું છે?
અ-અ ચઇનીઝ ફઈ ના ઘરે હવે પલ્ટી ફાર્મ નું તમને કેટલું ટાઈમ પાંચ છ હમણાં કર્યા હતા પણ હલે તેમના ન જીઓ અને તેના-આ તેણે બીજા ફ્રેન્ડને પણ કહ્યું કે તમે પોલ્ટ્રી ફાર્મ ખોલો તમને પણ નફો મળશે. તેમના ફ્રેન્ડને કહ્યું તો અ તેમને પણ નફો મળ્યો અને વધારે હાલે તેમને વધારે નફો મળવાથી તેને અ તેના ફ્રેન્ડે તેમના અ તેણે પણ પોલ્ટ્રી ફ્રોમ ખોલી નાખ્યા અને ડીસી નું પણ ચાલુ કરી નાખ્યું. અને તે માટે તમારે શું કેવું?
ચાલો આપડે પસી વાત કરીશું ચાલો.